હરા....
હા અવાજ આવી રહી છે.
બરાબર કેવું ચાલે છે. અત્યારે
બસ સરસ ચાલે છે. અત્યારે તો ગરમી વધારે બહ પડી રહી છે. અને વરસાદ પણ થતો નથી. અત્યારે તો બહુ જ સ્થિતિ ખરાબ ચર્ચા તો. ગરમી ને બધું અતાર બીમાર. પણ થકી તો છે. વરસાદ પણ થતો નથી. અને ખેત ખેતરો પણ શુ. કા પડ્યા છે અત્યારે કાલે બે મિનિટ તો વરસાદ. પણ પરંતુ વરસાદ નહી થતો. એનો એનો બહુ જ પ્રોબ્લમ છે. અત્યારે વરસાદની જરૂર છે. પણ વરસાદ થતો નથી. ખેડૂતો પણ આશા લઈને બેઠા છે. અને લોકલ માનવીઓ પણ આશા લઈને બેઠા છે. અને ગરમી ના લીધે બહુ પડે છે. તેના કારણે જો વરસાદ થયો હોત તો થોડું સારું હોત. અત્યારે ગરમી નો બહુ માહોલ ગરમ છે. ગરમી બહુ પડા આવે છે.
હમ ના.... અત્યારે તો એટલી બધી જે ગરમી પડી રહી છે. કે અમે તો જો શહેરમાં રહીએ ને તો ત્યારે બહાર નીકળવું મુશ્કેલ આવે. એવું થાય કે અત્યારે લાઈટ જતી રહી. તો બે મિનિટ પણવું મુશ્કેલ પડી જાય છે. કારણ કે એટલી બધી પડે. તેના કારણે અ શહેરી વિસ્તારમાં ગયો છે. કે જે સાધનો વગેરે ચાલતા હોય વાહનો તેના કારણે ઠ એની સમસ્યા જે ઉભી થાય છે.
તો ઘણી બધી જે ગરમી પેદા થાય છે. શહેરોમાં ગામડામાં તો એટલું બધું સારું કારણ કે ત્યાં આગળ. ઠંડુ વાતાવરણ હતા. જે કઈ પાક હોય. તેને પાણી વગેરે આપવામાં આવે તેના કારણે વાતાવરણ તં ઠંડુ જળવાઈ રહ્યા છે. અને આવા શહેરોમાં તો જે પ્રદુષણ તેના કારણે તો એટલું બધું જે વાતાવરણ ગરમ થાય કે જીયા રહેવું પણ મુશ્કેલ પડી જાય છે અને એલું આ એરિયા જે પ્રદૂષણ થાય ને તેના કારણે હવા પણ જૂતી રહેતી નથી. તેના કારણે પણ મા માણસોને તકલીફ થતી હોય છે અને આ જે હવા છે તે શુદ્ધ ના હોવાના કારણે એ પણ બીમારી ન કારણ બને બની જાય છે
હા તમારી એ વાત સાચી છે કે ગામડાનું વાતાવરણ શહેરના વાતાવરણ કરતા કેહેવાય તો ઘણું જ સારું છે કેમ કે ગામડાના વાતાવરણમાં શું આજુબાજુ ખેતરો હોય છે અને એમાં જે ફુવારા બુવારા પદ્ધતિ ચાલુ કરે પાક માટે એના કારણે વાત વાતાવરણ પણ ઠંડુ રહે છે અને લીલોત્રીના કારણે પણ સારું રહે છે પરંતુ શહેર તો હું દેવ કોલેજ આવું જ છું પાટણ તો શહેરનું વાતાવરણ તો એમ કેવાય ને જે બઉ જ કાળઝાળ હોય છે ગરમીના કઈ છાયડો પણ નથી હોતો ઝાડનો ને હવાનું પ્રદુષણ પણ એટલું હોય છે વાહનો નું પ્રદુષણ પણ એટલું હોય છે જેના લીધે કઈ થતું જ નથી આ બધું કેવાય ને કે ઠંડક તો જોવા મળતી જ નથી અને જે આપડા આ ધુમાડા પ્રદુષણને એના લીધે જે સ્કીિન ડેમેજ થાય છે એ તો અલગ અને બીમારી પણ થવાય છે એનાથી જે કે શ્વાસ શ્વાસને લગતા જે રોગો છે એ પણ થવાનો ભય રહે છે અને તેના લીધે આપડી પણ કેહેવાય ને કે વાતાવરણમાં પણ બહુ ફરક પડ્યો છે હવે કેવાયને કે વાયુ માં ગાબડા પડવા લાગ્યા છે. અને ગ્લેશિયર પણ બઉ ધીમે ધીમે ધીમે ધીમે કરીને પીગળવા માંડ્યું છે એટલે અત્યારે તો બઉ જ કેહેવાય ને કે બઉ જ ખરાબ પરિસ્થિતિ છે આવનારા પાંચ વર્ષમાં તો આપડી બહું જ ખરાબ પરિસ્થિતિ થ અ થઈ જવાની છે જો આપણે આની આ રીતે જ પ્રદુષણ કરતા રહ્યા અને જો આપણેે જંગલો ને એ બધાનો પણ શહેરી વિસ્તારોમાં જે હતા શહેરને અડીને હતા એ રીતના બધા કપાવા માંડ્યા છે ત્યાં આગળ મોટી મોટી બિલ્ડીિંગો બનવા માંડી છે અને એ થવા માંડ્યું છે એના લીધે જો આપડે બધું કરીશું તો આપણે આવનારા પાંચ વર્ષમાં આપડી પરિસ્થિતિ બહુ ભયંકર આવવાની છે અને આપણે એના કરતા એના ઉપાયમાં અત્યારેથી જ બધા હું તો કઉ તો જે બે ત્રણ ચાર પાંચ જે ઝાડ વવાય જેવી કે આપડી યુનિવર્સિટી છે યુનિવર્સિટીનું કેમ્પસ છે આપણું કેમ્પસ છે આપડા ઘરના આજુબાજુ આંગણિયું છે તો આ ઘાટનો કોઈ આપડે કહેવાઈ ને કે કોમન પ્લોટ છે સોસાયટી નો કોમન પ્લોટ છે કે ગાર્ડન એરિયા છે એમાં હું તો કઉ તો પર પર્સન બધા જ વ્યક્તિને ભેગા થાય ને એક સંગઠન બનાવી ને પોતાની જાતે તો જાતે ને સંગઠન બનાવવા સંગઠન જાતે એક-બે, એક-બે ઝાડ વાવો, તો એવા કેટલાય ઝાડો અનેક ઝાડો વવાય. અને આપણું જે કહેવાય ને કે ઓઝોન વાયુ ના સચવાઈ રહે, ગ્લેશિયર પણ સચવાઈ રહે. અને ડબલ્યુ એચ ઓ પ્રમાણે એનું એ પણ જળવાઈ રહે. કેમ કે અત્યારે ઝાડ વાવવા બહુ જરૂરી છે, કેમ કે આપણે અત્યારે નવી કહેવાય ને કે નવી સંશોધન ઉત્પત ઉત્પતદિ માટે મોટા-મોટા કારખાના ફેક ક્ટરીઓ બનાય છે. એના લીધે ઘણા જંગલોનો નાશ કર્યો છે. અને ઘણું બધું કહેવાય ને, કે આપણે જેવા કે અહ ચોપડા બનાઈએ છીએ લાકડાના ફર્નિચર બનાઈએ છીએ, માચીસ ની ડબ્બી બનાઈએ છીએ, એના માટે ઘણાંય ઝાડોનું આપણે બલિદાન આપતા હોઈએ છે. પરંતુ સામે આપ આપણે એટલા ઝાડોનું ઉછેર કર કરતા નથી. તેના લીધે આપણે અત્યારે કહેવાય ને કે બહુ કઠિન પરિસ્થિતિ ભોગવવાની છે. ને આવનારા પાંચ વર્ષમાં જો આપણે આમનું આમ ચાલુ રખાશે તો આપ આપણું આ કહેવાય ને કે આ વિશ્વ બઉ ખતરા માં આવી જવાનું છે. અને કહેવાય ને કે પ્રદુષણનું પણ પ્રમાણ વધી જશે. અને જેવું કે અત્યારે આપણે ઓક્સિજન ખુલ્લા વાતાવરણમાં ઓક્સિજન શાંતિથી લઈ શકીએ છીએ એ ઓક્સિજન લેવા માટે પણ આપણે કહેવાય ને કે ઓલું ઓક્સિજન નો બાટલો રાખવો પડશે. એવી પરિસ્થિતિ એક દિવસ આવશે. જો આપણે જ અત્યારેથી નહીં થઈએ, તો આપ પણે આવનારા સમય બહુ ભયંકર પરિસ્થિતિ આવવાની છે.
હા, હા. એ તો સાચી કરી. અત્યારે ઘણા બધા જે લોકો છે, તેઓ શું કરી રહ્યા છે, જે અહ એવા કોઈ મોટી-મોટી ફેક્ટરીઓ બનાવવા માટે જે જંગલો હોય તેમને કાપી રહ્યા છે, એવા વૃક્ષો કાપી રહ્યા છે. અને એવી કોઈ એને ફેક્ટરીઓ બનાવે છે, તેના કારણે કેવું થાય છે કે જે ફેક્ટરીઓ, જે પ્રકારનો જે વાયુ ઉત્પન્ન કરે છે, તેના કારણે માણસોને પણ ડેમેજ થાય છે, વાત વાતાવરણ પણ બન બગડે છે. અને આવા ઝાડ કાપવાથી ઓક્સિજન જે હોય, આપણી તબિયતમાં પણ ઘણો બધો ફરક દેખાય છે આપણને. એનામાંથી ઘણું બધું નુકસાન થતું હોય છે. એટલે આપણે જેવું હોય અહ વાતાવરણને જે વૃક્ષો છે તે બચાવોને જંગલો પણ બચાવવાનું જરૂર-જરૂર છે. નહીંતર તેના વગર તો આપણને પણ પૃથ્વી પર રહેવું ઘણું બધું મુશ્ કેલ પડી શકે છે. ત્યારે એવું થઈ રહ્યું છે, કે ઘણા બધા જગ્યાએ અત્યારે હું પણ જે પાટણમાં રહું છું ત્યાં આગળ પણ એક બાજુમાં જે મોટો જે જંગલ જેવો વિસ્તાર હતો ત્યાં આગળ જે લા ઝાડ વગેરે હતા કાપી નાખવામાં આવ્યા. અને એના કારણે આ જે ફેક્ટરી ને એવું બધું બનાવવામાં આવી રહ્યું છે. જે કારખાના હોયન તેઓ બનાવવામાં આવી રહ્યા છે. એના કારણે ઘણું બધું નુકસાન થતું હોય છે આપણને પણ. અમુક જે લોકો હતા, કે જેમને આ અહ અવાજ ઉઠાવ્યો હતો, કીધું હતું કે તમે આવું ન કરો, આનાથી આપણને પણ નુકસાન થશે. અને જે શહેરની બાજુમાં અહ કારખાના વગેરે બનાવશો તેના કારણે જે અહ વાયુ ખીણ ઉત્પન્ન થશે. તેના કારણે આપણને પણ ઘણું બધું નુકસાન થશે. તો આવું તમે નથ કરો પરંતુ, તેઓ કેતા હતા કે અમે સરકાર પાસે પરમિશન લઇ લીધી છે, ને આવું કર્યું છે, તેવું કર્યું છે, તેના કારણે આ બધું કાપી ને નવી નવી, ફેક્ટરી બનાવી રહ્યા છે.
હા તમારી વાત સાચી છે, આ રીતના ફેક્ટરી બનાઈ, ને અત્યારે ઝાડ અ ઝાડ ના પ્રમાણ બહુ ઓછું કરી રહ્યા છે, ને સામે વાવતા પણ નથી. હું તો સરકારશ્રીને એવી અપીલ કરું છું, કે તમે કોઈ પણ ફેક્ટરીની મંજૂરી આપો. તો એ જે જગ્યા પર જે ફેક્ટરી બનાવે, એ ફેક્ટરીની જગ્યા પર મ પણ એક ગાર્ડન બનાવે, સારુ, અને એ ફેક્ટરી ના આજુબાજુ ફરતે, એ બે પાંચ દસ હજાર પંદર હજાર જે ઝાડ વવાય, એ બધા ઝાડ વાવે એલે ફે ફેક્ટરી ની જે, પ્રદૂષણ થાય, એ સામે ઝાડ વાવવા થી જળવાઈ રહે, અને બધું, આ સ્ટેબલ થઈ જાય, એ રીતના સરકારને, એના પર કાયદો પસાર કરવો જોઈએ કોઈ પણ ફેક્ટરીની પરમિશન આપો તે ફેક્ટરીની સાઈઝ પ્રમાણે એના જે કેવાય કે એટલા અ જે વિસ્તાર પ્રમાણે એને એટલા વ ઝાડ વાવા એવી ફિક્સ જ કરી દો જોણે કે આટલી નાની ફેક્ટરી છે એને પાંચ દસ હજાર જાઝાડ વા મોટી ફેક્ટરી છે તે એને વીસ પચીસ હજાર ઝાડ વાવ એ રીતના ઝાડ વાવવાનું એમને કહી દઉ સામે ઝાડ, કપાય છે તો બીજા ઝાડ વાવવા જોઈએ એ રીત ના અત્યારે પણ સરકાર શ્રી અમારે અહિયાં ડીશા ના ધારાસભ્ય શ્રી અત્યારે કેવાય કે સો વીઘામાં અ જે વન કવચ બનાવી રહ્યા છે એનો ન એકદમ ગુજરાત ના નકશા જેમ બનાવવાના ચહેરા અત્યારે એમને એક નવું વસ્તુ ઇન્વેન્શન કરાવડાયું છે. એનું કંઈક બોલ બનાવડાયા છે એમાં છાન નું ખાતર, બીજ અને પરફેક્ટ હોય છે જે આમ તમે નાખી દો ને ક્યાંય બી તો એ વરસાદના પાણી આવવાથી વરસાદ આવવાથી ઓટો સિસ્ટમ ઉગી જાય છે. એના માટે કોઈ તમારે પ્લાન્ટેશન કરવાની જરૂર નથી હોતી એ કેવું કે ઉપર તમે આકાશ માં થી પણ છૂટા નાખી શકો છો જાય ત્યાં તો ત્યાં પણ ઝાડ ઉગી શકે છે એ એમને અમારા દિશા ના ધારા સભ્ય દ્વારા એવું કઈક અ આયોજયોજન કરી આયોજન કરી રહ્યા છીએ. અને એમને કેવાય કે આશરે સો વીઘામાં વંન કવચ પણ બનાવ્યું બના બનાવવા જઈ રહ્યા છે. જેની ડિઝઇન એકદમ ગુજરાત ના નકશા જેવી બનાવે છે. અને કેવાયને કે ડીશા ના ધારાસભ્ય સાથે હોવા સાથે સાથે એ વન વિગા વિભાગના પણ એક પ્રતિનિધિ છે એટલે એમને બહુ સારી રીતે અત્યારે કામ કરી રહ્યા છે જંગલો સાચવવા આ રીતના ઝાડ વાવા અમને અમારે ત્યાં હાઈવે બની રહ્યો છે ડીશાપાટણ હાઈવે તો ત્યાં ના માટે જે ઝાડ હતા તો એમને છેક એવી ટેક કનોલોજી ના દ્વારા ચેક મોળમાંથી ઉખાડ્યા અને એ ઝાડ ને બીજી જગ્યાએ શિફ્ટ કર્યા એ રીતના કોઈ ઝડને હાની પહોચાડી નથી કે ઝાડ ને કાપ્યા પણ નથી. એ તો મોળમાંથી ઉખાડીને જ બીજી જગ્યાએ અહ જીવંત જાણને જ અહ બી જગ્યા મૂક્યા છે તેથી શું ઝાડ ને નુકસાન ના થાય વાતાવરણ ને પણ નુકસાન ના થાય અને પર્યાવરણ ને પણ નુકસાન ના થાય. અત્યારે તે કાર્યરત છે જ અને એવું હું તો કહું એવા બધા જ બધાજ તાલુકાના ધારાસભ્ય શ્રી અને કલેક્ટરશ્રીને પણ એવો અહ આદેશ આપવા માંગુ છું કે આ આ તમે પણ આવું કઈ કામ કર્યો કાર્ય કરો મને દરેક અહ દરેક તાલુકાના સિટી ના ધારાસભ્યશ્રીને આ રીતના કંઈક નું કઈક અહ પર્યાવરણ માટે અને પોતાના સિટી નું કેવાય કે પોતાના તાલુકા ના ઉધાર માટે અને સારું એનું જળવાઈ રહે જે ઓ ઓક્સિજન પ પ્રમાણમાં મળી રહે એ રીતના આયોજન યોજન કરવું પડે. અને હું તો કઉું અમારા ધારાસભ્ય શ્રી સારા છે એ પ્રમાણે જે કામ કરી રહ્યા છે જે ડીશા ડીશા ને પણ ગ્રીન સિટી બનાવવા જઈ રહ્યા છે. જે ફૂલ હતો એના નીચે પણ નવા નવા ઝાડ લગાવી રહ્યા છે એ લો એ લોકો. અને ડીસામાં પણ અનેક બે થી ત્રણ ગાર્ડન બનાયા છે, એમાં પણ હજારો ઝાડ એમને ઝાડની વાવેતર ને એમને કરી છે. અને ડીસાવાનો એક અલગ જ નકશો એમને તૈયાર કર્યો છે જે ધીરે ધીરે એક પછી એક પછી એક પછી કાર્ય કરી રહ્યા છે, એના પાછળ.
હમ્મ હા અત્યારે તો એવા પણ સારા સારા અત્યારે બીજા અમુક નેતાઓ છે, જેવા કામ કરી રહ્યા છે ને અમુક નેતાઓ કેવું કરે છે, કે જે પોતાનું જ વિચારી રહ્યા છે, જે આમાં વગેરે ધ્યાન જ આપતા નથી. પરંતુ આપણે જે વૃક્ષો વગેરે છે, તે એમને પણ બચાવું જોઈ ઘણું બધુંજ જરૂર છે, કારણ કે તે આપણને જીવનને ઘણું બધું ફાયદો થતો હોય છે, આપડે ફૂલ આ ફળો વગેરેજે લાકડું એ બધું પણ ત્યાંથી જ આપણને મળતું હોય છે, એટલે આપણે જંગલનો વિકાસ જે વિનાશ કરતા હોયને તે ઘણું રોકવું એની જરૂર છે, અને બીજું કે આપણે જ્યાં જે વાતાવરણ હોય તેને તો બતાવશું તો આપણને જે સારી એવી શુદ્ધ હવા મળી રહેશે, જેના કારણે બીજું આપણને પણ શરીરમાં એ અહ અહ કંઈ તકલીફ વગેરે જોવા નહીં મળે. અત્યારે જે વૃક્ષો કાપી રહ્યા છે, તેના કારણે ઓક્સિજનમાં ઘટાડો જોવા મળેશે નહીં કાર્બનડાયોક્સ તે વધી રહી